કેમ છો?
કો મજામે તમે કેમ છો?
હું પણ મજામાં છું શું કરો છું?
બસ એ ઘરનું કામ.
જામી લધું?
હા જમી લીધું.
હા બસ મે ભી હમણા જજઈમી હમણા
હા હું હવે જમી ને બસ છોકરાના લેસન ના બેગ અમે અમે તો કડીને મુટિયા.
ઓહો વાહ મસ્ત લાગે કડી મુઠીયા તો.
સાચી વાત હ રોજ રોજ શું બનાવી દે મેં બોલો હેડો આજ કઢી મુઠિયા બનાવી હતીે.
હમ ઓર હમણાં તો વેકેશન પૂરું થઈ ગયું ક્યાં ગયા ત તમે વેકેશન ફરવા ક ગયા કે નહી?
ના મે ગઈ હતીને પેલા માસી ના ગેર.
અચ્છા મા ના ગેર રહ્યા તા. શું કર્યું ત્યાં? કા કા ફર્યા? કા કા ફરી્યા તમે ત્યા?
માસીનાગર ગયા હતા એક મહનો રિનયા વેકેશન મે.
અરે વા મજા.
હ સાચી વાત હ પેલી માસીની ચોકરી. સેતવે દમણ લેન ગઈ એમને.
હા. ફરવાનું સારું છે દમણ સારું છે ફરવા.
હા બહુ મજા આવે છે દમણો ફરવા ગઈએ ને તો કેટલું બધું ઠંડો પવન આવતો હોય અને કેટલું બધું પાણીનો કરરેલો
હા એજ તો દમણ વાંધું છે ને બહુ જ ફવાલા બીચ છે જમપુર બીચ છે દેવકા બીચ છે. પછી ત્યાં છે ને એ બોર્ડ વાલું પાર્ક પણ છે. તો ત્યાં બી ફરવા વાળું સારું છે ના મતલ રાતના જઈએે ને દમણમાં તો. સારું લાગે ને.
હાચી વાતે.
હ હું પણ વેકેશનમાં બસ ફરવા જ ગઈ હતી. ફરીને આવી મે અમે કાશ્મીર ગયા હતા.
ઓફ તો મે કશમીર ગે હતાા.
હા કાશ્મીર ફરી આ એ અમે બેવુ જણા ગયા હતા. બહુ મજા આવી એકદમ સ્વર્ગ છે કાશ્મીર તો સાચ છે એટલું મસ્ત છે ને હા ઠંડુ ઠંડુ એકદમ. હા એકદમ ઠ. ઠંડું વાતાવરણ ખબર અમે ગયા ને તો પેલા થોડું બીક લાગતું હતું. કે જઈએ કે નહી જઈએ કેમ કે હમણાં ત્યાં અટેક બીજું આતંકવાદી મતલબ ટેરેરિસ્ટ. આવેલા ને ત્યાં એટલે મતલબ થોડું મીક લાગતું હતું કે જઈએ કે નહી જઈએ. પછી હિંમત કરીને ગયા. પણ ત્યાંના લોકો છે ને એટલા સારા છે એટલી સારી રીતે આપણી જોડે વાત કરે છે. આવકાર કરે છે પછી અમે બહ બધી જગ્યા. ્યાં ફર્યા અમે ગુલમર્ગ ફર્યા પછી અમે સોનમર્ગ. પહેલગામ બધી જગ્યા ફર્યા એટલો બરફ ને. મે તો પહેલી વાર બરફ જોયું મારી જિંદગી માં એટલું મસ્ત. લાગ્યુંને ખુબ એટલું અમારું તો આવાનું મન જ નહી થતું હતું. કેટલે મસ્.
આપણે હું જોઉં છું આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર એમ રીલ્સ ઉપર આવેને બરફથી. બધા માણસ એમ ખેલતા હોય બરફથી.
હા મેં પણ તો એમની બરફમાં મસ્ત બરફમાં આટલું બરફ હોય ને. એવું લાગે કે મતલબ ક પાછું મતલબ એવી પિક્ચર ને પીમ પિક્ચર એવું લાગે કે. પિક્ર જ આપણે એવું લાગે એટલું મસ્ત સને ત્યાં. અમે પણ રીલ બનાવેલી ત્યાં અમે બુજાણાય પછી. એટલું મસ્ છેને હા બધા ત્યાંના લોકો મતલબ બહ સારા છે પણ હા. ત્યાં છે ને બધી એક્ટિવિટીઝ બહુ મોંઘી હોય એ લોકો મતલબ બાર્ગેનિંગ કરવી પડે આપણને. એ લોકો બે હજાર કે ને તો આપડે સીધા પાંચસો કેવાના કેમ કે એ લોકો બહ વધારે. એ્રા પૈસાજ કેતા હોય છે આપને કોઈ પણ વસ્તુના હ પછી. અ તો એ લોકો ન પહેર્યા હોય ને એ પે કીર કાશ્મીરી લોકો પહેરે છે ને એમુર્. તોને. મતલબ કાનના ઝુમકા એ મેં પહેરીને પછી ફોટો શૂટ કરાવેલું. હા એના પાંચસો રૂપિયા લીધા હતા ફોટા પાડ્યા વિડીિયો બનાવું. મસ્ એલી બોટ હ ને દલ લેક જોડતી ને કશ્મીરમાં દલ લેક. ત્યાં અમે બોટમાં બેસી ને પછી મે ફોટા પડાવેલા એમાં.
સાજી હ.
પછી ગુલમર્ગ ગયા હતા ને તો ત્યાં પેલી ગંડોલા રાઈડ હોય છે. રોપવેે માં આપણને ઉપર જવાનું હોય છે ત્યાં હવે ઘંડો લાઈટમાં બેસેલા એ પણ ખુબજ સારી છે. તો બોહ મજા આયવી. કાશ્મીર તો એક મલબ જી જીવનમાં છે ને એક વાર કાશ્મીર જોવુંજ જોઈએ. આ લોકો મતલબ કે છે કે બહાર દેશ જઈએ બહાર દેશ જઈએ પણ બહાર દેશ કરતાં છે ને આપડા ઈન્ડિયામાં જ એટલી બધી જગ્યા છે ને સુંદર સુંદર ફરવાલાાયક. કે આપણને બહાર જવાની જરૂરત નથી ઇન્ડિયા માં તો આટલી બધી મસ્ત જગ્યા છે.
મારી પણ બહુ ઈચ્છા થાય મેમ ફોટા રીસ જોઉું ને તો મને પણ જવાની. ભકી હેડો કોઈ પકવાન ન કોઈ દડ કૃપા હશે તો જશે જોવા. તો ઇન્સ્ટાગ્રામ ઉપર તો જોઈએ.
હા નહી નહી ચોક્કસ તમે તમે જોજો ત્યાં બહુ મ
હાચી વાત પહેલાં મહિનાથી માસી કેતીતી અને મા છેડો મે વાપી ગઈ જોઈને આવી તો વાપી બી એક દાડાબી માસી ઘેરની બે બે્યાસીની છોકરી છે ને દો પણ તો મને રોજ કોઈ દારે ડીમાડ મે લેગી કોઈ દ ચુડિયામાં લી એક એક દાડા ઘેર નહીં બેસે બધા રોજ ફર્યા તો બહુ મજા આવી મને રોજ ફરવાની.
વેકેશનમાં તો એ જ છે ને કે ભઈ ફરી એ થોડા સારું લાગે એમ.
હાચી વાત એ પેલી મા માસીબી બો શોખીન છે.
હા.
રાત્ર રોજ કે હેડો આપડે દમણતી જીતો માસીની છોકરી પર એક જોડે છે રેને તો રોજ અમને દમણ લઈ જાતી.
સારું ને દમણ તો ખુબ સારું છે અમે પણ ગયા છેએ ઘણી વાર દમણતો
હાચી વાત હૈ.
હા કે અમે તમે બીજી કઈ કઈ જગ્યા ફર્યા છો?
ઓર તો કઈ બધી એક નદી નાહવા ગયા તા. એક પેલો માં આપણે આપણે બોમ્બેં પેલો નહી કેવાય આપણે શું કેવાય મંદિર નું મને ખબર નય નામ યાદ નય બાકી હું ભી મંદર બહુ જ
પણ ફર્યા હતા તમે
હા એક માસી ની છોકરી બોમ્બે રહે છે ને તો એ દસ દિવસ માટે તોય ગયા હતા બધા ફરવા માટે.
હા બોમ્બે બોમ્બે પણ ખુબ સારું છે મેં બી ઘણી વાર ગયેલી છું બોમ્બે
હાચી વાત હૈ.
હા. બોમ્બે ખુબ સારું છે.
જોવા જે રો બોમ્બે હો મસ્ત મજા આવે પેલા મા સીની છોકરી જોડે માર્કેટ ભી લાગે છે તો પહેલી માર્કેટમાં લેને ગયલી મને.
હા ઇન્ડિયા ગેટ ને પછી પેલું અ મરીન ડ્રાઈવ કેટલું મસ્ત છે ને ત્યાં તમે ગયા ત્યાં?
નહી તોય નહી ગઈ
હા અચ્છા અચ્છા બરાબર.
ઇન્ડિયા ઈન્ડિયા ગેટ તો હું જોયેલી છે ઇન્ડિયા ગેટ ગઈતી
હા સારું છે ને ત્યાં
કેટલા બધા મનમાં ફોટો પડાવા માટે આપણે આપણે જોડે આવે કેતા હોય ને એક્સક્યુીઝમી મેડમ એસ ક્યુીઝમી મેડમ ફોટો પાડે કેતા હોવે
મેં તો જો મે તો બહાર દેશ પણ ફરીલી છું મે મતલબ અમેરિકા પણ જઈ આવી ગયા વર્ષે અમેરિકા ગયા હતા. તો ત્યાં ફરીને આવી હા મને બી ફરવાનો ખુબ શોખ છે.
હાચી વાત હે જીવન શું છે જીવન ઘડી રોજ રોજ આપણે ધણીકવાર જીવનમાં આવીએ એ તો ફરવા માટે તો અ છો
ને હા ઘરનું કામ તો ચાલતું જ રહે છે પણ હા શોખ પૂરા કરવાના અને ફરવાનું સાલમાં બે એક વાર તો ફરવા જવું જ જોઈએ. મને તો રાજસ્થાનમાં છે ને રાજેશ રાજસ્થાનમાં પણ છે ને ફરવાલાયક ખુબ ઘણી બધી જગ્યા છે જોધપુર છે, જેૈસલમેર છે,
હાચી વાત હા એ પલી જગ્યા બસ મસ્ત જોધપુર ઉદયપુર આપણે હીરાલોક હીરાલોક બી ફિલ્મ ઉતરવા માટે આવે છે હા શૂટિ શૂટિંગ કરવા માટે.
હમ્મ ખુબ સારું લાગે ત્યાં મને તો રાજસ્થાન ખુબ ગમે છે ફરવાનું પછી મેં ઉજ્જૈન બી જઈ આયવી છું મહાકાલેશ્વર પણ ખુબ સારું છે.
ગમે છે લેકીન ગરમી રાજસ્થાનમાં ભી બહું વધારે પડે છે.
એ તો છે ગરમી તો હોય જ છે તો એ તો મે કેવું છું તમને ઇન્ડિયામાં છે ને ઘણી બધી જગ્યા છે ફરવા લયક એટલે સાલમાં એક વરષ છે ને સા એક વરષ આપડે કશે જવું જ જોઈએ એક વાર તો સાલમાં ફેમિલી જોડે મસ્ત
હાચી હાચી વાત હ
હા તો આપડે પણ જશું ક સાથે બધા ફરવા પાછ
હા?
આપણે બી જશું કદી ફરવા આપણે બધા જણા
હા મ તરે શું કહું ભગવાનની કૃપા હશે તો કોઈ દાડે જઈશ
હા એજ તો
કાશ્મીર પેલામાં મનમે છે તો કોઈ દાારે જઈએ જોઈએ
જો જેટલું સુંદર છે ને કશ્મીર તો
સાચી વાત હ તમે કીધું ને તો મને ઓર મારો મન થઈ ગયો કે જવાનો
હા નેય ચોક્કસ જજો તમે કશ તો કાશ્મીર તો મે શું કેવું તમને એકદમ સ્વર્ગ જેવું લાગ્યું મને તો એટલે ત્યાં હરિયાલી ને બરફ ને એટલું સુંદર છે ને કે જે આપડે તમે ઇન્સ્ટાગ્રામ પર જોવો છો ને એના કરતા રિયલમાં બહુ સારું છે.
સાચી વાત.
ને ત્યાંના લોકો પણ એટલા સ્વીટ છે ને એમ જ આપડે એમ ડરતા. હોય છે કે મતલબ ત્યાં મતલબ ખતરો છે પણ એવું કઈ નથી બધા ત્યાં છે ને પોલીસના ઓફિસર લોકો બધી જગ્યા પર રહી છે. તો આપણને સેફ્ટી જ હોય છે ત્યાં ડરવાનું કઈ કામ નથી ત્યાં આપ.
સાચી વાત છે તો હેડો આપણે અગલા વેકેશન મે આપે કશ્મીર જવાની પ્રોગ્રામ બનાઈએ કશ્મીર બહુ ઈચ્છા થઈ ગઈ બધા કે ને કાશ્મીર બહુ સારો છેને બરફે એટલો એટલું બધું મજા આવે બરફ
હમ એજ છે.
જઈએ હવે
ખાટું શ્યામ પણ જવાનું છે અમારે હા આપડે હા કાશ્મીર જ તો આપણે મનાલી કાશ્મીર
તમે તો ફરી આયા તમે બહુ કિસ્મત વાળા કેવા લગ્ન કરતા તમે તુરંત જતા રહ્યા હનીમૂન મનાવવા ગયા હતા કે એમ જ ફરવા?
હા હા એ હનીમૂન પર જ રહ્યા હતા અમે લોકો
સાચી વાત તો તમારો તો ખર્ચો બી બહુ વધારે થયો હશે નહી?
હા ખર્ચો તો સમજો ને સાઈઠ સિત્તેર હજાર થયો હતો અમારે બેવ જણાનો કેમ કે અમે લોકો છે ને વૃંદાવન પણ ગયા હતા ને વૃંદાવન પણ ખૂબ
તો અમારાા હાથે તો છોકરા ભી હૈ તો ભી તો
હા તો આટલું જ થશે હા એસી હજાર પકડી ને ચાલોને આવા જવાનો ખર્ચો રહેવાનો અને બધું એસી હજાર તો થશે જ
સાચી વાત છે કેમ કે ગાડીમાં હવે ગરમી તો બહુ પડે તો એસીના એસીના ટિકિટ કરાવું પડશે ને
એસીના ટિકિટ એસીમાં જ જવાનું ખબર ટ્રાવેલ કરવાનુંને એસીમાં જ કરવાનું એકદમ શાંતિથી
સાચી વાત છે.
હમ એજ તો આપણે કરશું પ્લાનને બધા જાસુ ફરવા સા થે ફરવા હને હમ મને પણ તમારી જોડે વાત કરવાની ખુબ મજા આયવી આપડે ફરી પાછું વાત કરશું હને
મને જાણકારી બી મલી છે, તમારી સાથે વાત કરતા
હા હા ચાલો આપડે ફરી પાછા વાત કરશું હને ચાલો બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે